જે શ.
જય શ્રી કૃષ્ણ હમણાં બે દિવસ પેલા જ ડોક્ટર્સ ડે ગયો પેલી તારીખ ના. તો મને વિચાર આવ્યો કે આપડે ડોક્ટર. વિશે આજે આજે આપણે વાત કરીએ તો કેવું.
હા હા સાચું ખરેખર મેં પણ એજ વિચાર્યું હતું. કે ડોક્ટર્સો નું આપણને કોઈ વાર એવા. અ કપડા અનુભવ થાય છે, ને કોઈ વાર એમ થાય છે, કે આ તો ભગવાન ની જગ્યાએ ડોક્ટર આવી ગયા એવા આપણા રોજિંદા જીવનમાં બી એ આપણને ડોક્ટરો સાથેના અનુભવ થતા હશે હવે, મારી લોકડાઉન વખત ની વાત કરું ને
હમ્મ
તો એક એક્ઝામ્પલ આપું કે મારા હસબન્ડ ને અંકલેશ્વર હતા. ને હું અહિયાં આ હતી એટલે એ ખાવાની ક્યાં તકલીફ પણડતી હશે તો મને કેતા નહી હું એમને કૌ વારે ઘડીએ કે ભાઈ એવું હોય, તો અમે લોકો ત્યાં આવીએ પણ ત્યારે લોકડાઉનમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હત અને છોકરાઓ અમારા હતા. એટલે એ લોકો એ કે ના છોકરાને લઈને હેરાન નથી, થવું તો. એમનું શરીર એકદમ મીન્સ ઉઊભા નહોતા રહી, શકતા અચાનક માંદા પડી ગયા હશે..
હમ્મ
તો અચાનક ઝાડા ઉટી ને ખબર નહ શું થઈ ગયું તો એ એમનો ત્યાં એક લોકલ રિક્ષા વાળો હતો.
હમ્મ
તો ત્યારે તો આઠ વાગે બધું બંધ થઇ જાય, ને એવું બધું હતુ ને
હમ્મ
તો એ એમને એને ખબર પડી કે ઓફિસ થી મૂકવા હશે તો એને કીધું કે ચાલો સાહેબ હું તમને ઘરે જ મૂકી આવું છુ. એટલે ઈ બિચારો એમને એમના અમારા હસબન્ડ ને રિક્ષા માં બેસાડ્યા ઉપરથી જે સામાન અને એકાદું કેરીનું બોક્સ એ લોકો અહિયાં, આવવા માટે લીધું હશે
હમ
ત્યાં કચ્છની કેરી આવી હશે તો બોક્સ લઈને બિચારોં અલેશ્વર માર માર આવ્યો હવે ઈ સમવામીનારાયણ વાળો હતો કોઈને કઈ ખાય નહી એ એવી હાલતમાં પછી, જો હું ડોક્ટર પાસે કેમ તેમ લઈ જાઉ તો અહીિયાં તો એવું હતું કે જે હોય એને સીટી સ્કેન કરાવો ને ક્વોરન્ટાાઈન કરો સીટી સ્કેન કરાવો ક્વોરન્ટાાઈન, કરો એટલે લકીલી પછી એમના બેસ્ટ ફ્રેન્ડ છે. કોલેજમાં એમની સાથે સ્કૂલમાં એની સાથે ભણતા હતા દસ વર્ષ એક જ ક્લાસમાં હતા.
હમ્મ
ને એ મોોમ્બેમાં અત્યારે ડોક્ટર બત્રા ના ડીન છે, આખા ઓલ ઈન્ડિયા લેવલ પર. તો એમણે એને ફોન કર્યો ને પછી મારી સાથે વાત કરાવી તો એણે એમ કીધું ક્યાંય બહાર નહી લઈ જતા હુ, જેટલું કહું એટલું કરો તો એમણે ત્યાં બેઠા બેઠા દવાઓ મોકલાવી ને આ પંદર જ દિવસમાં એટલે અડધી રોટલી પણ ના ખાઈ શકે
હમ્મ
તો એને મને જેમ કીધું એવી રીતના મેમે ગાઈડ કર્યું તો મને લાગે છે, કે આમને હું હોસ્પિટલમાં લઈને ગયો હોત, ને
હમ્મ
શુંનુંું શું થઈ ગયું હોત કારણ કે ત્યારે તો ક્રન્ટાઈન સિટી સ્કન ફલાણા ને એક એક સીટી સ્કેન પાંચ પાંચ હજાર નુ, હતું ત્યારે ને એમની દવાની કોસ્ટ પણ મને ટોટલ પાંચ હજાર ની નથી, આવી
હમ-હમ.
એટલે કોકવારાવા ભગવાન ની જેમ આપણને ડોક્ટરો મળી જાય છે.
હાલવ, હમ- એટલે આ ડોક્ટરો તો કે છેને, કે ડોક્ટરોને બીજા ભગવાન જ કયા છે એ વાત પણ સાચી છે મને પણ એક આવો સરસ અનુભવ થયો મારા સાસુ જયારે બે હજાર ચાર માં ખુબ મંદા પડી ગયા હતા અ એકદમ અ એમની કપરી પરિસ્થિતિ થઈ ગઈ હતી, શ્વાસ ચડતો હતો ને એને કારણે વાત પણ નતા કરી શકતા અને એકદમ ઓક્સિજન મેં સિલિન્ડર ઘરમાં રાખ્યું હતુ, ને ઓક્સિજન પણ ઓછું થઈ ગયું હતું શરીર માંથી અને એ ટાઈમે અમે ડોક્ટરને ફોન કર્યો અમારા જે ડોક્ટરની જેની ટ્રીટમેન્ટ ચાલતી હતી. એમણે તરત જ કીધું કે તમે આવો અને અહિયાં અ તમે સીધા હોસ્પિટલ પર લઈને આવો અને હું જોઈ લઉં છું કે કેવી રીતે એમને શું કરવું અને તમે માનશો નહી કે ત્યાં ગયા અમે ત્રણ કલાકની અંદર અ જે એમની સાઓ જરા કહીએ ને કે બેહોશ જેવા થઈ ગયા. શરીર માં કોઈ તાકાત જેવું નતું સ્ટ્રેચર ઉપર અમે એમ્બ્યુલન્સ બોલાવીને એમને ત્યાં લઈ ગ ત્યાં સુધી લઈ ગયા અને લઈ ગયા પછી જે ત્રણ કલાકમાં એમને જે ટ્રીટમેન્ટ મળી એમાંથી એ તરત જ ભાનમાં આવી ગયા. અને ડોક્ટરે તરત ઇન્જેક્શન ને બધું ચાલુ કરી દીધું ને એનાથી એટલું સારું લાગ્યું. કે પાછા પાંચ દિવસ પછી એમને ડિસ્ચાર્જ કરીને ઘરે પણ લઈ આવ્યા અને ડોક્ટરે ત્યારે કહ્યું પણ ખરા કે જો આ માજી જીવી જશે ને તો દસ વર્ષ જીવી જશે. દસ વર્ષની બદલે હું તો કહુ છું કે લગભગ એ ઓગણીસ વર્ષ એમની દવા અને એમની સારવાર થી સરસ રીતે એમને પસાર કર્યા. કોઈ પછી એટલા એટલા વર્ષમાં છ છ મહિને રેગ્યુલર અમે ચેકઅપ માટે જતા હતા. દવાઓ એમની રેગ્યુલર લેતા તા પણ ઓવર ઓલ એમને એમની તબિયત સારી રહી. એટલે એ ખરેખર એ ભગવાન આપણને આપણને એમ જ લાગે કે આવા સમયે જયારે ડોક્ટર નું નિદાન અને જો સરસ સારવાર મળી જાય. તો ઈ ભગવાન જ ભગવાનનું જ સ્વરૂપ ગણાય એટલે આ આવા. સારા અનુભવ પણ થાય છે અને ક્યારેક માઠા પણ થાય છે કે અત્યારે જે સાંભળીએ છેએ કે જયારે પણ આપણેે કોઈ હોસ્પિટલમાં કોઈ દાખલ થાય. એટલે તરત જ એમાં જ પૂછવામાં આવે કે તમારે તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ છે કે નહી એ જ પેલા પૂછે. આવે અને એ એ પ્રમાણે જ એજ પ્રમાણે તમને એડમિશન મળે ને એ પ્રમાણે જ હેલ્થ ઇન્સ્યોરન્સના બેસીસ ઉપર જ તમને સારવાર તમારા બધા ટેસ્ટ ને બધું નક્કી થાય. એટલે ક્યારેક આવું જયારે સાંભળીએ ત્યારે એમ થાય કે એ આ ક્યાં આ સારા અનુભવોને ક્યાં આવા. માઠા અનુભવો
હા ખરેખર હવે અત્યારની જ એક વાત કહું તો મારી ફ્રેન્ડ જ તમે આ કોરોનાની એ ટાઈમ ની મારી મારી સ્કૂલ મેટ એના હસબેન્ડ એ લોકોને કેવું કે કરોડોપતિ કરોડ એટલે પૈસાનો કોઈ ટોટો નહી તો એને જરા. કોરોના ના સિમ્ટન્સ દેખાડ્યા તો એ લોકો કેવું કે હાઈફાઈ લોકો હોય. એટલે ચાલો કે ડોક્ટર પાસે તરત વયા જઈએ તો તરત ડોક્ટર પાસે વયા ગયા. એટલે હસબંડ ને હોસ્પિટલમાં એડમિટ કરી દીધો અને ત્યાં હોસ્પિટલમાં જઈને એની તબિયત. બગડી ગઈ તો બિચારો બે દિવસ માં એક્સપાયર થઈ ગયો.
હા એટલે મારા એક દૂર ના ભાભી છે એમને પણ એવું જ થયું હતું. એ પણ ડાયાબિટીસ ના પેશન્ટ હતા અને એમને બી જરાક શ્વાસની તકલીફ થવા માંડી એટલે ત્યારે તો તરત બધાને એડમિટ જ કરી દેતા હતા ને અને માનસો નય એમનો દીક છોકરો પણ ત્યારે એની પણ તબિયત ખરાબ હતી એટલે એને પહેલેથી ઓલરેડી એડમિટ એક હોસ્પિટલમાં કરેલો હતો અને ભાભી ને બીજી હોસ્પિટલમાં એડમિટ કર્યા. અને માનસો નય ત્રણ જ દિવસની અંદર ભાભીની તબિયત એવી. ખરાબ થઈ ગઈ એમને બી ડાયાબિટીસ ને બધું હતું. અને અચાનક રાતે વધારે તબિયત બગડી બીજી હોસ્પિટલમાં એમને લઈ ગયા. અને સવારમાં ખબર આવ્યા કે એ ગુજરી ગયા છે. એટલે આવા પણ અનુભવો થાય છે. કે એટલે ત્યારે ખરેખર અ ડોક્ટરો અ સારા મળે તો આયુષ્ય તમારું આયુષ્ય તો જો માણસ નું હોય એટલું જ હોય. પણ પ્રોપર સારવાર અને નિદાન થઈ જાય તો ખરેખર.
ખરેખર
માણસ જીવી જાય છે.
સત સાચી વાત છે સાચી વાત છે એટલે એવી. પસ ઘણી વાર અત્યારે વધારો કે પગ ની વાત કરું કે નોર્મલી અમારી ટીચિંગ લાઈનમાં શું હોય. ઉભા રહેવાનું હોય બોલબોલ કરવાનું હોય. તો અમને છે ને અમારે લાઈનમાં પગના દુખાવા કે ની પેન વાળા ખાસા એવા થતા હોય તો મારી એક ફ્રેન્ડ છે એ લોકો ની પ્રિન્ટિંગ પ્રેસની તો એને પણ દોડાદોડીનું કામને બધું બહુ હોય તો એ એને મી નો દુખાવોય એટલે મને ફોન પરંજ સાંજ પડે ને એટલે રડતા રડતા મને ફોન કરે તેજલ નથી સહન થતો તું આવી જાય એટલે કોઈક વાર તો હું જાઉં ને પછી એને કોઈ વાર કઈ રસોઈ. બાકી હોય તો કોઈ વખત એકાદ એકાદ બે વખત એવી જ ના ગઈ. પછી એણે સુરત બતાવ્યું મુંબઈ બતાવ્યું તો એ લોકોએ કીધું કે સેકન્ડ સ્ટેજ છે એટલે ઓપરેશન કરાવશું. તો પછી એને ઈ એ થોડીક મારા જેવી કે ને આટલી નાની ઉંમર માં ઓપરેશન મારે નિનું નથી કરાવું પછી એને એ બધું એની સાથે સાથે યોગા ક્લાસીસ એ રેગ્યુલર ચાલુ કર્યા.
હમ.
હું એને કોક વાટો મારવા અમે લોકો જતા તો એને યોગા ક્લાસીસ ચાલુ કર્યા. ને આજે એનું ઓપરેશન તો ઓપરેશન ની તો વાત થી. પણ એ આજે નીચે બેસતી થઈ ગઈ.
હ હા એટલે એ પ્રોપર નિદાન આ કેવાય છે ને પેલા પેલાના લોકો એમ જ કેતા હ કે નિદાન. ડોક્ટર ને આવડવું જોઈએ પેલા જે ડોક્ટરો હતા. એ કે ન જ પકડીને તમારો રોગ શું છે અને તમને શું તકલીફ છે એ જાણી લેતા અને કહી શક. કે તમને આમ થાય છે તમને આમ થાય છે જયારે આજે આપણે કેવું પડે છે. પેશન્ટ જે દર્દી હોય એને કેવું પડે કે સાહેબ મને આમ થાય છે સાહેબ મને આમ થાય છે એટલે એ પ્રમાણે ડોક્ટર નક્કી કરે. કે હવે આ ટેસ્ટ કરાવો અને પેલા તો હવે તો એવું જ થઇ ગયું છે કે પેલા તો પગથયું ચડીએે એટલે હોસ્પિટલ નું પગથું ચડી એટલે ડોક્ટરું પેલા તો ટેસ્ટ લખી આપે. કેટલા અલગ અલગ જાતના એટલે એ બધા ટેસ્ટ કરાવો પછી ત્યારે ફાઈનલી કઈક નિદાન થાય કે તમને આ તકલીફ છે ને આના માટે હવે આ કરવું પડશે. એટલે હમણાં અમારા એક પરિવારમાં જ એવું થયું હતું. તો એમને ત્રણ દિવસ બાદ ડોક્ટરે એડમિટ કર્યા. અને કેટલા બધા ટેસ્ટ કરાવ્યા પેલા તો સોનોગ્રાફી કરાવી. પછી એન્ડોસ્કોપી કરાવી કોલોનોસ્કોપી કરાવી પેટની તકલીફ હતી એટલે અને એટલે પછી ફાઈનલી નિદાન એમ આવ્યું કે એમને આયરન શરીરમાં બહુ ઓછું થઈ ગયું છે. એને લીધે એમને પગ નો દુખાવો અને ખાઈ નતું શકાતું ને પેટની તકલીફ ને બધું થયું હતું. એટલે પણ ક્યારેક એમ આટલા જે અલગ અલગ જાતના નિદાનો જોઈએ ને અનુભવો પરથી એના એમ લાગે કે ક્યારેક. પેલાના ડોક્ટરો હતા એમનું નિદાન અ આમ કેવાતું કે સચોટ હતું. અને અત્યારના ડોક્ટરો ટેસ્ટ વગર નિદાન જલ્દી કરી નથી શકતા એવું મને લાગે છે.
હા એટલી મન તો મંદ અવ હું મારા સાસુ સસરા ને એટલી બધી હોસ્પિટલ ગઇ જોય છે ને એટલે મને એ લો કો ને હું હસતી હોં મારી સાસુ ને ઘણી વાર કે મ મમ્મી તમારા લોકોને જેટલી હોસ્પિટલ થઈ ને એટલા મા તો એક ફ્લેટ આવી ગયો હતો આપડો બીજો. એટલે એટલું ઘણી વાર એ લોકોને હસતી હોવ તો કે કે માણસો માંદા પડે તો શું થાય? પણ એટલે છે ને માંદુ પડવા માનુ વાળું માણસ પણ થોડુંક પેલું આપણી સાથે જો પોઝિટિવ રહે ને તો એ પણ એટલું ઢીલું હોય, એટલે આપણેે જ સ્ટ્રોંગ થઈને હવે ધારો કે હું મારી વાત કરું તો મને થાયને એટલે હું પેલા મારી ફ્રેન્ડ છે ડોક્ટર, એટલે મારી મારી બે ફ્રેન્ડ ડોક્ટર છે. એ લોકોને પૂછી જોવું હવે મને અ મેનોપોઝ નુ પ્રોબ્લેમ થયોતો એટલે બધા બ સ્કૂલમાં બધા બેઠા હોય ને બસ ત તેજલ તુંયે ઓપરેશન કરાવી નાખ હવે કરાવવું હોય લાગ તુ હોય, આટલી તકલીફો, એટલે પછી મારી ફ્રેન્ડ પાસે ગઈને મેં એને કીધું મે તું આવું આવું થાય છે, તો મનેકે કે તેજલ તું જઈશ ને ગાઈનેક પાસે એટલે તને સીધું ઓપરેશન કરવાવાનું કેશે, એટલે ઓપરેશન ક્યારે કર એટલે એ મને એના ટર્મ્સ કીધા એટલે એમાં થી મને કઈ એવું થતું જ નહતું
હમ્મ હમ્મ બરાબર
એટલે પછી ધીરે ધીરે મેં તમને કીધું એમ મારા હસબન્ડ ના ફ્રેન્ડ જે છે એટલે એમાં એવું ઘણી વાર થાય છે કે એ તમે અજાણ્યા જાઓ ને હા તમે રેફરન્સ લઈને જાઓ કે કોઈ તમારા ઘરમાં ફેમિલીમાં ડોક્ટર હોય હવે મારી એક સિસ્ટર ડોક્ટર છે, અને મારો દીકરો છે ઇ અ વ રમવામાં બધું હોય છે એનું
હમ્મ
એને કોક એ લોકોને સ્પોર્ટસ રમતા હોય ને તો ઘણી વાર સ્મેશ જોર થી મરાઈ જાય ને, તો વચ્ચે જેને હા હાથનો દુખાવો થયો હતો. તો મને કેતો તો મમ્મી મને બે દિવસ થી બહુ દુખે છે, બહુ દુઃખે છે, આપડે ઓર્થોપેડિક પાસે જઈ આવીએ. એટલે હું ક ન કહુ બેન ના પેલા મારી બેન છે, મેં એને ફોન કરીને કીધું તું ફ્રી હોય ત્યારે ફોન કરજે, પછી એને એને કીધું કે અબ બેન એટલો દિવસ અઠવાડિય એક રાહ જુઓ તમે જો ન થાય ને ને આવું આવુ આટલો રેસ્ટ આપું આમ કરો તેમ કરીને બે ત્રણ વસ્તુ કીધી, બસ તરત જ સારું થઈ ગયું, ને એક બહુ સરસ સમારે એક સિનિયર ડોક્ટર છે વલસાડના. આવ બહુ મોટા ઓર્થોપેડિક ડોક્ટર ને જૂનામાં જૂના, અત્યારે એશી વર્ષના છે. તો એ બહુ એક સરસ આપડે ઘરે નવરાત્રનું પ્રોગ્રામ હતુને ત્યારે બહુ સરસ એ કે તમારો શરીર નો ભાગ છે ને એને જાતે હીલ થવા માટે થોડોક ટાઈમ આપો.
હમ્મ
એને ઈ એટલે ઇ ઈ વાક્ય છે ને મારા મગજમાં બેસી ગયું છે, કે ફટ દઈને તમે ઓપ પરેશન નહી કરાવો, થોડો ટાઈમ આપ
બરાબર છે, હા એટલે ઇ વાત હા એટલે આ એટલે સચોટ નિદાન ઈ ઈ જરૂર ની વસ્તુ છે આજના સેમ સમયમાં. અને જો એ એ એ સમયસર મળી જાય, તો ખરેખર દર્દીની લાઈફ અ એનું